હમ.
હા કેમ છો બેન મજામાં.
બસ હું મજામાં બોલો બોલો શું આજે યાદ કર્યા તમે વળી અમને
હ બસ જો શાંતિ થી બેઠી હતી તો એમ થયું કેે લવો ને કંઈક આપડે વાતચીત કરીએ બેન સાથે ફોન કરીને થોડી અ. પપ્પા ટું મારી એમ મને વિચાર આવ્યું એટલે મેં ફોન કર્યો વળી કે થોડોક સમય ફ્રી છું તો ફોન કરી દઉં. ઈ બાને આપડે કંઈક વાતચીતે થઈ જાય કઈક એક બીજાને જ્ઞાન નહી આપણે પણ થઈ જાય. હવે મને છે ને બેન વિચાર આવતો તો આ બધું અત્યારનું છાપા વા ચી અને બધા સમાચાર જોઈએ. અને બધું જોય ને ઉપરથી વિચાર આવા મડે મને એટલે હું બહુ વિચારે ચડી જાઉં ને તો મને એમ થાય કે ભાઈ લાઉ હું કોઈકની સાથે મારા વિચારોને શેર કરું. ના કેવુ આ બધું અત્યારે કમોસમી બધું થાય છે જોકે અત્યારે તો સિઝન છે પણ ગમે તત્યારે સીઝન વગરમાં વરસાદ તૂટી પડે છે તડકો હોય તોય વરસાદ આવતો હોય. કોઈ વાર કોઈ વાર એવું થાય કે કોઈ અચાનક જ તે સીઝન નુ એક તો એ કરા પડવા મંડે આ કેટલું બધું દોળાઈ ગયું છે બઘુ આખું વાતાવરણ બગડી ગયું છે પછી ઓલા પેલા વોટસપમાં મેસેજ કરરે કે ભઈ આ વખતે ભલે બે ઘડી રમૂજ માટે ના મેસેજ હોય પણ એ એક વિચારવાની વસ્તુ છે. કે ભાઈ ઈ રમૂજ માટે નાતે મેસેજ કેવા હોય છે કે ભાઈ. ભગવાન ભૂલી ગયા છે શિયાળા પછી સીધું ચોમાસું ચાલુ કરી દીધું છે. થોડા વખત પછી રિપેર થશે એટલે ચોમાસું શરૂ કરવામાં આવશે આવા બધા ઘણા બધા ફોરવડેડ મેસેજ કરતા હોય છે ભલે બેકડી રમૂજ માટે ના હોય. પણ ક્યારેક મને તો છે ને દરેક બાબતમાં વિચાર આવે અને આવનારી પેઢીનો વિચાર આવે. કે ભાઈ અત્યારે જ આવી પરિસ્થિતિ છે તો હવે થશે શું. હજી હું હમણાં જ જોતી હું એક જગ્યાએ બહાર ગઈ હતી. તો ત્યાં કં બધું કામ ચાલતું તુ. શું આખું નવું મકાનનું બાંધકામ ફ્લેટ ને એવું બનતું તું. તો ત્યાં મેં જોયું એટલું મોટું જાડું થડ વાળું લીમડાનું વૃક્ષ હતું. એ આખું મૂળમાંથી એ લોકોએ ઉડાડી દીધું અને એની ઉપર એને એસિડ પણ રેડી દીધું એટલે ફરી વખત ત્યાં બીજે કઈ વૃક્ષો ઊભી ન જાય. એટલે મને આમ જોઈને એટલી હધલું દુઃખ થિયું. એટલે ત્યાં જે પેલા પગી રાખ્યા હોય ને એની સાથે મેં વાતચીત કરી કે ભાઈ અહંયા એક વૃક્ષ હતું એ ક્યાં ગયું કે એઈ તો અમે કાપી નાખ્યું ને એની એસડે રડ દીધું એટલે બીજી વાર ઉગે નહી કેમકે અહિયાં આખું બધું કોઈ મકાન ચણવું હોય એની બધું કરવું હોય તો એ કાપવું જ પડે કે નહી તર નડે ઈ કે. ન્યાં ફ્લેટ ચણાય કેમ એમાંય ઈ નડે છે. એટલે મને આમ બહુ દુઃખ થતું તુ. કે ખરેખર કેવી હાલત કરી નાખી છે આપણેે પૃથ્વીની. આપડે એક બાજુ ધરતી ને માતા કહીએ છીએ અને એક બાજુ આપણે પ્રકૃતિને પણ માતા ને ભગવાનનો દરજ્જો આપીએ છીએ આપડે વૃક્ષોની પૂજા કરીએ છીએ અ બધા અલગ-અલગ વ્રત આવે એ મુજબ ઘણી વખત વૃક્ષોની પૂજા કરીએ છીએ. અ. પહેલાના સમયમાં તો બધી પહાડોની ને એ બધાની પણ પૂજા થતી. જમીનની પણ પૂજા કરીએે છીએ. અને એક બાજુ આપણે આવી રીતે પ્રકૃતિને અનહદ નુકસાન પહોંચાડતા જઈએ છીએ. એટલે મને આમ બહુ ચિંતા થવા મંડેલી કે આપણેે આવી જ રીતે જો જીવ્યા તો આ પૃથ્વીણુ તો ધનક પનક નીકળી જશે સાચી વાત છે ને બેન.
તમારી વાત ખુબ જ સરસ સાચી છે, એકદમ એકચુલી મારે પણ એવું જ થયું મને આજે જ મારે તમે જે કીધું ને. એજ અનુભવ મને પણ થયો હતો મારી બેબી ને લેવા સ્કૂલે જવાનું હતું તો ત્યાંથી હું રિટર્ન થઈ અને ધોધમાર વરસાદ પડ્યો. અને જે જગ્યાએ અમે ઉભા રે ને તો ગયા વર્ષે ત્યાં સળંગે સળંગ પાંચ થી સાત બહુ જ મોટા વૃક્ષો હતા. બે લીમડા હતા એક એક વડ પેલું વડનું ઝાડ હતું અને એક બીજું કઈક અલગ ઝાડ હતું. તો એવા ચાર પાંચ વૃક્ષો હતા અને લગભગ પાંચ થી દસ વર્ષ જુના હતા.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
તો હું ને મારી દીકરી જે જગ્યાએ ઉભા તાં વરસાદમાં પલળે ની માટે તો ત્યાં જોયું ને તો ત્યાં વૃક્ષો જ નહીં. કેમ કે એ રસ્તા પર અમે ઘણા સમય પછી નીકળ્યા. તો અમે ન્યાં ઉભા ને તો બહુ બધા લોકો ઉભા હતા તો ત્યાં સામે વાળા જે ઘર છે, ને એ એ લોકો બી હતા. તો મેં પૂછ્યું એમને. બસ કે ઈ કે બેન અહીં સોસાયટી બને છે, ને હવે અહીંયા રોડ બનાવાનો છે, એટલે કે આ બધું આ લોકો એ કાપી નાખે. અને એ વરસાદ એટલી હદે પડ્યો તો, કે ત્યાં દેખાતું હતું કે વૃક્ષો કાપી નાખે ને તો એ જે જમીન હતી ને એ બી ધીમે-ધીમે અંદર જાણે ધસતી હોય ને ખાડો પડતો હોય ને એવી રીતનો. એટલે વૃક્ષો ખરેખર આપડી જમીનને અ મજબૂતાઈ બી. બક્ષે છે. એ સાથે-સાથે એ વૃક્ષો મતલબ બધાનું જી બધા માટે જીવન. જીવવા માટેની એક જરૂરી વસ્તુ છે વૃક્ષ. એ આપણને ઓક્સિજન બી આપે છે, પશુ, પક્ષી ત્યાં રહેતા હોય છે, એના ઉપર માળા બનાવે પક્ષીઓ. ઘણા પશુઓ બી એવી રીતે વાંદરા છે, એ નાના મોટા પશુ છે એ લોકો બી ત્યાં એના ઉપર. ઘણી વાર રહેતા હોય છે. પર્યાવરણને બચાવવામાં સૌથી વધારે વૃક્ષનો ફાળો છે, મારા હિસાબે. અત્યારે જે ઉનાળા માં આપડે અત્યારે હાલ જે ગરમી પડી રહી છે એનું રીઝન બી એ જ છે કે કપાતા વૃક્ષો.
પેલા એવું હતું કે નોર્મલ આ હલો
હા બેન.
પેલા એવું હા પેલા એવું હતું કે વૃક્ષોનું જંગલ મતલબ જંગલ કેવાતું જેમાં વૃક્ષો જોઈને અત્યારના જમાનામાં કેવું થઈ ગયું છે, કોંક્રીટ ના જંગલ થઈ ગયા છે, વૃક્ષો ધીમે ધીમે આપડણે કાપતા જઈએ છીએ અને આપડણે. જરૂરિયાત મુજબ આપડી. સોસાયટી ને ફ્લેટ્સને બધા ઉભા કરતા જઈએ છીએના લીધે ધીરે ધીરે ધીરે ધીરે જમીનનું ધોવાણ થું. જાય છે અને શહેરોમાં તો મેં એવું પણ સાંભળ્યું છે, કે. અમુક જમીનો જે છે, ને એ વૃક્ષો કપાવવાને લીધે ધીમે ધીમે ધીમે. દર વર્ષે અડધો અડધો ઇંચ અંદર ધસતી જાય છે, પૃથ્વી અંદર. દબાતી જાય છે.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
સાથે સાથે ગરમી પણ એટલી જ વધી રહી છે કેમ કે વૃક્ષો ક્યાંય નજીદીક આજુબાજુમાં ક્યાંય તમને જોવા ના મળે. એના લીધે એ બધા હવે એસી ચાલુ કરે છે તો એસીની જે ઘરમાં ઠંડક જોઈ છે એના લીધે એને કમ્પ્રેશનને લઈને ગરમી બાર ફેંકીએ છીએ. તો એ ગરમી જે બાર છે ને રૂટનમાં જે નોર્મલ શાકભાજી વાળા ફેરિયા વાળા એ લોકો જે કામ કર હોય છે કામવાળા જે હોય છે બધાં. તો એ લોકોને એની ગરમી એ લોકોને સહન કરવી પડે છે એટલે એ રીત જોવા જઈએ તો બંને બાજુ તકલીફ જેવું છે કે જે લો કોઈ એસીમાં શું હોય છે એમનું શરીર બી બગડે છે જે લોકોને ખ્યાલ હોતો નથી. એસીના કારણે પરસેઓ ના નીકળે ને એને લીધે. એ રીતે ધીમે ધીમે શરીરમાં નાના મોટા રોગ આવતા જ અને બીજી બાજુ જે લો બાર કામ કરે છે વગર એસી એ કુદરતી વાતાવરણમાં તો કમ્પ્રેશર ના લીધે જે ગરમી વા વાતાવરણમાં ફેલાય છે એના લીધે એ લોકોને બી તકલીફ પડે છે એટલી ગરમી સહન કરવાની. એટલે જો વૃક્ષો આજુબાજુમાં નથી તો તાપમાનને ઘણું બોજ એટલે બોજ ફરક પડે છે. હવે તે જે રીતે કપાતા જાય છે વૃક્ષો એ પ્રમાણે પશુ, પક્ષી ને રહેવા માટે કોઈ બસ જગ્યા જ નથી રેય એટલે હવે એ લોકો આપડે ઘરમાં જ્યાં બાલ્કની ને બધે હોય છે. ત્યાં માળા બાંધવા માંડે છે સૌથી વધારે તમે જુઓ તો કબૂતરના માળા. જોવા મલતા હોય અને એના લીધે થી એને ગંદકી ને બધું લોકોને એ પણ નથી જોઈતું માળા બાંધવાનું તો હવે નેટ બંધવા માંડી છે એ લોકોએ. એટલે પશુ, પક્ષી એટલે પક્ષીઓ બિચારા જાય તો ઈ ક્યાં જાય અયાં આ ટાઈમે. એટલે વૃક્ષો એ હિસાબે જોઈએ ને તો ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે આપણા અને અ પશુ પક્ષીઓના જીવનમાં શું કેવું છે બેન તમારું?
બોઉ સાચી વાત કરી હ બેન તમે જ્યાં કીધું ને કે પક્ષીઓ જાય કે આપડે પણ નેટ લગાવવા માંડ્યા છીએ. એ બાબતે મને ખરેખર આમ બો દુઃખ થાય છે કે જેમ આપણેે ઈશ્વરનો અંશ છીએ એમ એ પશુ પક્ષીઓ પણ એક ઈશ્વરનો જ અંશ છે. તમે જુઓ તો એને આપણે આપડા નાના ભાઈ બેનની જેમ જોવું જોઈએ કેમ કે આપડે છીએ તો એક ઈશ્વરના જ બધા સંતાન ને. કે આપણી જેની રચના કરી છે એની જ ઈશ્વરે પણ એની જ રચના કરી છે જેમ આપણી કરીએ મેની કરી. પણ લોકો એવું નથી સમજતા બસ. અહીંયા બધું ચરકી ચરકી ને બગાડી મૂકે છે. અહિયાં દાણા ઓલું કરે છે પાણી મૂકીએ તો કે પાણી ઉડાડે છે ઓલું એક દિવાલે હવે તો મકાન છે બધાં. એટલે વચ્ચે એક જ પાળી હોય તો ઈ પાળી ઉપર આપણે કુંડું મૂકીએ. તો કે પક્ષી આમાં નાઈ છે ને એટલે ફળિયામાં પાણી ઉડે છે હવે એ પાણી ઉડે કેટલું. બોઉ થોડું ઉડે ને બેન પણ છતાંય લોકો આવું કરે છે. આપણે મૂળ વાત કરતા તા પર્યાવરણની એટલે તમે જે કીધું ને બેન કે વૃક્ષોને મૂળ ભાગ ભજવે છે પર્યાવરણ ને બચાવવામાં બો સાચી વાત છે બેન. અને એમાં પ્રકૃતિની સાયકલ પણ બગડતી જાય છે ને આખી. કેમકે ત્યાં પક્ષીઓ વસવાટ કરે છે સા સાથે સાથે નાના નાના જીવજંતુઓ પણ આ વૃક્ષોની અંદર રહે છે. અને અ અમુક જે સાપ છે. એ બધાં પણ વૃક્ષની નીચે જે અમ રાફડો બનાવીને નાગ ને ને બધું રહેતું હોય છે. પણ હવે એ બધું નીકળતું જાય છે એટલે પછી નાગને એ બધું ઘરમાં અને સોસાયટીમાં નેમ બધે દી ખાવા માંડે છે અને આજે જમીનના ધોવાણની તમે વાત કરી ને એ પણ બો સાચી વાત છે વૃક્ષો જમીનને જકડીને રા છે પણ જયારે વૃક્ષનું છેદન થતું જાય છે વૃક્ષો કપાતા જાય છે ને. એટલે હવે જમીનનુંું પણ ધોવાણ થતું જાય છેને જમીનનું ધોવાણ થાય ને એના હિસાબે એની જમીનની ફળદ્રુપતા બહુ ઘટી જાય છે આ વૃક્ષો કપડા એના હિસાબે ઓજુન વાયુ ના સ્તરમાં પણ કેટલા ગાબડા પડી ગયા છે નહીતર ઓજુન વાયુનું જે સ્તર હતું એ અ સૂર્યપ્રકાશના પાંચજામની કિરણો ને રોકતું હતું પણ ના હવે એ નથી શકત બ એના હિસાબે આપણને બધાને કેટલા અ બધા અલગ અલગ પ્રકારના કેન્સર ને સનનને એવું બધું લાગવા માંડ્યું પેલાના સમયમાં શું એવું હતું. તું કઈક પાર્લર ને એવું છતાંય તે લોકો ક એટલા બધા કાળા ને એવા નહીં હોય. કે એ લોકોને તો એવું કદાચ એ લોકો પાસે એવ કોઈ કન્સેપ્ટ જ નહી હોય કે આ ભાઈ લાગી ગયું છે કે એવું કઈ કેમ કે ત્યારે એટલી બધી એવું હતું જ નહી કે ભાઈ કાળાશ થઈ ગઈ હાથમાં કે પગમાં. કેમકે ત્યારે વાતાવરણ પ્રદુષિત નહોતું સારું હતું. અને ત્યારનું કારણ હતું કે ઈ વૃક્ષોને એટલું મહત્વ આપતા એલે વૃક્ષો ગુરુકુળ પ્રથા હતી એમાં પણ અ વૃક્ષો નું વાવેતર કરાવતા ને એવું બધું કરાવતા. પણ હવે એવી બધી પણ પ્રથા નીકળી ગઈ છે ગુરુકુળ જ બંધ કરી દીધું છે. અને સ્કૂલ નહી બધું આવી ગયું છે હવે એમાં તો માત્ર પુસ્તક ય જ્ઞાન જ આપવામાં આવે છે. લોકોને આવું કોઈ વસ્તુ શીખવાડવામાં ને સમજવામાં નથી આવતી. હા કરવું હશે તો ફોટા પૂરતું થઈને વૃક્ષારોપણ કર્યું. બસ મહિના પછી વૃક્ષ ત્યાં છે કે નહી બિયારણ વાવ્યું એની કોઈ કાળજી તો લેતું જ નથી આવું થાય છે બેન એટલે આની માટે થઈને આપડે દરેકે સમજવું જોઈએ હું તો જો શ શિક્ષક હતી ને તો હું બાળકો ને કેતી હતી. કે ભાઈ તમે કાઈ ન કરો ને તો એ કાઈ નહી હું એમ નથી કે તમે ગરીબોને દાન દેવા જાવ. કે આ કરો તે કરો હા એવું કરો કે ભાઈ તમારો જન્મ દિવસ હોય ત્યારે તમે ખાલી એક વૃક્ષ તો વાવો અને એનું આજ જીવન જતન કરો ખાલી એક વૃક્ષ વાવો આપડે કઈ બીજું વધારે નથી કરવું ઈ મોટું થાય. ત્યાં સુધી એની કાળજી રાખો. એ પછી એની રીતે સક્ષમ છે વરસાદ આવે ત્યારે પાણી ખેંચી લેશે એની પોતાની રીતે પાણી લઈ લેશે અથવા તો અ શરૂઆતમાં એનું ખુબ ધ્યાન રાખવું પડે મોટું થઇ જાય પછી એટલું બધું ધ્યાન રાખવાની જરૂર નથી બસ એકાંતરે એકાંતરે તમે બે ત્રણ ડોલ પાણી પાઇ ગયો એટલે બસ છે એ પછી પોતે સચવાઈ જાય પણ જ્યાં સુધી એ નાનું એવો છોડ છે ત્યાં સુધી તેનું જતન કરવું પડે એટલે હું છોકરાઓને એ જ શીખવાડતી કે તમે જન્મ દિવસ હોય તો તમે આ કરો તમે ખાલી વૃક્ષો આવશો ને તો એ ઘણું બધું સારું કામ કર્યું કેહેવાશે તમે કોઈને દાન કરશો કે પૂણ કરશો ને અનાથ આશ્રમમાં દાન આપો આ આપો એનાથી પણ આ સારું છે ભલે એમાં તો આપો જ તમારી જેવી શ્રદ્ધા ભક્તિ ને શક્તિ હોય એ પ્રમાણે તો કરો જ પણ સાથે આઈ કરો તો આવનારી પેઢી નું પણ કલ્યાણ થશે કાલ સવારે તમે મોટા થશો ને ગરડા થશો જ્યારે તમને પોતાની એમ તો શીખજો આ વૃક્ષ મેૃ તમે તમારા છોકરા ના છોકરા નને કશો કે જોયું આ વૃક્ષ